હા શું કરી લ હા હા આવે છે
બસ આ
એવ એમ અત્યારે ઇંચકો ખાવો છે બસ મજામાં હું પણ એ ખુરશી ઉપર જ બેઠો છુ
હા હા આપડે કેટલા દિવસથી હું ફરવા નથી ગયો તો તમે ક્યાં ફરવા ગયા તો સજેસ્ટ કરો મને પ્લેસ તો મારે જવું જોઈએ એવી જગ્યા ઉપર કે પછી આપણેે એક પ્લાન બનાવી કોઈ જગ્યા ઉપર જવાનું
હા બનાવીએ પ્લાન પણ મને તો કોઈ એટલું બધું આઈડિયા નથી ફરવા જવા માટે તમારી પાસે કોઈ માહિતી હોય તો કેજો અને અત્યારે તો હું હ વેકેશનમાં તો એક ગયો તો થી બસ ત પછી તો ક્યાંય ગયો નથી અને હ તો પાટણ જો એક્ઝામ ને કોલેજ ચાલુ છે તેના કારણે પાટણમાં જ રોકાયો તો
હા હા તમને કેવા સ્થળો પસંદ છે ફરું કુદરતી સ્થળો કે પછી ઐતિહાસિક પૌરાણિક સ્થળો કે પછી અન્ય મહેલો ને એવું બધું જે આવે એવું કે કેવી જગ્યાઓ જવું પસંદ છે
હા મળે તો કુદરતી સ્થળેઓ એવ ફરવુ જવુ વધારે ગમે છ છે અને તમે વાત કરી ઐતિહાસિક જે સ્થળ જૂના સ્થળો હોય ને આપડે પાટણમાં જે નથી રાણી કી વાવ એવા સ્થળોએ જવાની પરે વધારે મજા આવે
હા તો શું કહેવાય મેં અમણા વચ્ચે પેપરમાં વાંચ્યું હતું તો ત્યાં આવતું તુ કે તમે તમારા ઉનાળાની ટ્રીપ આવી રીતે પસંદ કરી શકો છો તે એમાં આખું લિસ્ટ આવ્યું તુ તે એમાં મને એક વસ્તુ સરસ લાગી એ લિસ્ટમાંથી કે આપ આપડે હેને જો અઈયાં થી હવે હું પાટણ રઉ છું અને તમે બનાસકાંઠા બાજુ રો છો તો તમે પેલા અઈયાં મારે આપડે બે સૌથી પેલા અઈયાંથી આપડે મહાબળેશ્વર જઈએ સા બરોબર
હમ્મ.
મહાબળેશ્વર ફરી આપ પડે વન ડે એના પછી આપડે ત્યાંથી મુંબઈ બાજુ ફરવા જઈએ અને મુુંબઈથી પ જે આપડે ત તને ખબર અહીં ગુફાઓની બધું છે ખબર છે.
હા હા ખબર છે મને. હા ત્યાં જવાની મજા આવે.
તો એ બધી જગ્યાએ ફરીએ આપડે આવી જે‌ એકાદ વીક નો પ્રગ્રામ આપડે એના પછી શું કેહેવાય વળતી વખતે હોય સાપુતારા વચ્ચે રસ્તામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતા ફરતા પાછા આવીએ ધીરે ધીરે પેલા એક ટાઈમે પહોંચી જઈએ જગ્યા નક્કી કરેલી જગ્યા ઉપર તો કેવું રે મને આ પ્લાન ગમ્યો તો એમાંથી પરંતુ આપડે વિસ્તૃતમાં પછી બધું ડિટેલ ચેક કરવી પડે આ ખાલી સ્થળો ના નામ જ હતા કે તમે આવી જ તમારી ટ્રીપ બનાવી શકો છો વન વીકની કે ટુ વીકની એવી રીતે સમજયા તો તમને કેવું લાગે છે કે આ આવી રીતે ટ્રીપ બનાવીએ આપડે તો એ બરોબર છે કે ખોટી છે. આમ તો આપડે જો સૌથી પેલા આપણેે આપડા નક્કી કરેલા સ્થળે પોહોંચી જઈએ મહાબ